હલો.
કેમ છો? હા મજામાં શું ચાલતું છે બીજું?
બસ આ રહી હવે, થોડુંક વોકિંગ કરતા ત જમેી કરીને ફ્રી
હમ તાનું પછી ટેમ્પરેચર તમારે તનું નોર્મલ થયું કે એવું હજુ તપ ચાલતો જ છે?
ના ના અહી તો બહુ ગરમી છે બહ વધારે જ છે.
હમ તો પછી એ સી છે કે કુલર છે તમારો? ઉપાય?
હલો.
હલો.
હા તો મે શું પૂછતું છું કે એ સી છે કે કુલર છે તમાર પાસે એમ?
અમારી પાસે અત્યારે કુલર છે હાલમાં.
હમ એ સી નથી?
એ સીમા બહ વધારે પાવર કપાય.
હા એ તો તરું આચું કીધું અને પાવર તો પાવર પછી એનામાં આદત જોર પડી ગઈ. પછી આપણે કઈ પણ ટાઈમે એ સી જ લગાવવું પડે.
એ સીના ફાયદા તો બહુ બધા છે પણ નુકસાન બી એટલા જ. જેમ કે આપણને હા ઊંઘ સારી આવે. આ બધાને ઠંડુ ઠંડુ ફીલ થાય. પણ નુકસાન પણ એટલા જ. હમ્મ.
કેમ પંદર વીસ મિનિટમાં એવું લાગે કે આપડે કોઈ બીજા જ જગ્યા આવી ગયેલા છો.
હમ્મ.
એકદમ ક્લાયમેટ ચેન્જ કરી દે આ પણ એના થીને જો તમે અગર વધારે એસી માં બે સો તો આપડે એવું થોડું થકાવ જેવો જાણવે મતલબ આપણ બોડી વીકનેસ જેવી થઈ જાય.
સાચી વાત છે.
તેજને. તો કુલર નો બી એક પ્રોબ્લેમ છે એ કેમકે જય્યારે ચાલુ થાય ત્યારે અવાજ બો કરે.
હમ્મ. કુલર માં એ પ્રોબ્લેમ રે છે અને એસી માં પણ એવું છે આપણને ઠંડી મસ્ત હવા તો આપે છે. પણ જો બહાર જઈએ ને તો આપણને વધારે એ એનાથી ગરમી સહન નહી થાય પછી હા.
તો મતલબ બેવો. હા એ છે કે ભાઈ આપણે વધારે એસી માં ભી નહી રહી શકો ને વધારે કુલર માં ભી નહી રહી શકો.
હમ્મ.
ને આપણે એસી ચાલુ રાખવા માટે આપડે બારણા બંધ રાખવા પડે પછી હા આપડી તબિયત પણ જોકે એ એવું નુકસાન તો છે એ સી થી. આપણને તબિયત પણ ખરાબ થઈ જાય.
એમને.
હા આપડે શું કેવાય એસી લગાડવા માટે બહાર થી પણ આપડે પાઈપ બહાર લગાડવા પડે એટલે ઘરમાં પણ આપડે થોડું અ એ બધું કરાવવા પડે એસી લગાડવા માટે પ્રિપરેશન.
અને એનો મતલબ લેવો લેવાથી એની ફીટ થાય તેવ સુધી આપડે ટેન્શન જ રે કે ભાઈ લેવાશે કે ન લેવાશે લેવાઈ ગયું કે પછી ફીટ ક્યારે થશે એવું તેવું બધું રહે જજ.
હમ્મ. તમને શું અનુકળ લાગે એસી કે કુલર.
હવે જોવ મતલબ. મને એવું કઈ નથી મને અગર શું એ સી માં હું તો એ સી માં વધારે ઊંઘું જ ન નહી કેમકે એમાં વ વધારે જ નથી થઈ પછી ઠંડી લાગવા લાગી જાય.
પ્રોબ્લેમ રહેતી હોય છે.
એજ નહી, અને મે વધારે જારે એમાં રહેવું ને કે પછી મને એવું, માથું દુખવા લાગી જાય કોઈ કોઈ વાર.
બરોબર છે.
હ અને એ કુલર નો તો પછી એ અગર નોર્મલ કુલર હશે ને તો કોઈ વાંધો નથી અને એનો પંખો વાગે ને. બ ભર બર ભર પછી એ પછી બહ માથું પકડાય જાય. પછી કુલર નું કઈ નથી એનામાં બસ પાણી જ લાખવું પડ્યું બીજું
હા, પણ કુલરમાં ફાયદો પણ છે, આપણે જ્યાં પણ ખસેડવું હોય ખસેડી શકીએ છીએ, જ્યાં પણ બેઠા, બેઠા, ઠંડી હવા ખાવી હોય તો લઈ શકીએ પણ એસી તો જ્યાં ફીટ કરેલોછે, ત્યાં જ રહી શકે
હમ એજ ને, એસી ને તો બધું રૂમ જ પેક કરવું પડે પણ કુલર ને એવું નથી આપણે મતલબ કોઈ એક રૂમમાંથી બીજા રૂમમાં બી લઈ જઉ શકો ત્યાર પછી, મેન ડોર પર મૂકી દો અને તાથી પાછી થનારું મોદી સુધી હ આવી આવ એવું બી કરતા આવે આપડે કુલર નું
બરોબર છે
એ જ ને અને કૂલર જેટલું મતલબ એસી જેટલી વીજળી ખેંચે કૂલર એટલી નહી લે કૂલર ઓછી જ લે છે એ, વીજળીમાં બી બચત પછી આપડી
બાકી
જોકે, એસી, એસી છે તે અ બજેટમાં આપણને બરોબર રહે છે, ના, બજેટમાં વધારે મોંઘો હોય છે અને જયારે કુલર છે તે આપણને રીઝનેબલ રેન્જમાં અથવા આપણા બજેટમાં મળી જાય જયારે એસી વધારે કિંમતમાં હોય છે એટલે બધા લોકો અફોર્ડ ના કરી શકે
હમ, એ હાચું કીધું તમને કેમ કે જેને મતલબ જે ઓફોર્ડ કરી શકીએ જે એસી ઓફોર્ડ કરી શકે, જેને ની પોહાય એ બિચારો આપડ આપડો કુલર લઈને મતલબ એમાં સમાધાનમાં માની લે કે ભાઈ મારો કુલર જ એસી જેવો ચાલતો છે, બસ બીજું કઈ નહી બાકી શું ચાલતું છે, તમારો
બસ બાકી આર્યા
હમ, હમ, એ બી વોક કરવાનું બહુ હારું છે, પછી
હમ,
હમ
એસી તો બાળકો માટે પણ સારું નથી, બાળકોને પછી જો શરદી ખાંસી ની પ્રોબ્લેમ રે તો એ ફેફસા સુધી અસર થાય છે પછી કાયમ માટે એ પ્રોબ્લેમ રહી જાય છે જો બહાર નીકળે વધારે તડકો હોય કે એ લોકો સન નથી કરી શકતા પછી
હા એ તો મેં સાચું કીધું કેમ કે આપણો જેટલું પ્રોબ્લેમ થાય ને એનાથી એમને પ્રોબ્લેમ થાય કેમ કે એનો એમની હ્યુમિનિટી તો ઓછી જ રહે અને પણ એ બાળકો હોય તો એમની તબિયત બહુ જલ્દી બગડી જાય. કેમ કે અ એસીમાં ને વધારે ઠંડુ રહે.
હા એટલે બાળક પાછી છું વધારે સેન્સટિવ હોય એટલે આપણે એનું વધારે ધ્યાન રાખવું પડે
એદને પછી એ ચીકી છીકીને બહુ હેરાન થઈ જાય પછી એ આપડે જ કરીે કે મમ્મી પપ્પા મને આવું એ થતું છે એ થતું છે. પછી એમને હજુ દવાખાનામાં લઈ જાવ પછી ડોક્ટર કે એને એસીમાં વધારે નહી ઊંઘાવતા.
હમ.
અને એમને આદત પડી જે ગેલી હોય. કે ક કોઈ બી ટાઈમે જાવ અને એસી ચાલુ કરું
હ
હલો
હા
અવાજ આવતો છે.
હા આવે છે અવાજ.
એજ ને મને લાગ્યું અવાજ નહી આવતું. બાકી તમને શું લાગે એ... તે મતલબ.... ફાયદામાં છે કે કુલર ફાયદામાં છે.
મારા ખ્યાલ થી તો કુલર વધારે બેસ્ટ ઓપ્શન છે. કેમકે આપડી અનુકૂળતા અનુસાર આપણે એને યુઝ કરી શકીએ છેએ જ્યાં આપણે લઈ જવું હોય ત્યાં લઈ જ શકીએ અને એસી ના અ વધારે એમ કે ટેમ્પરેચર પણ વધારે અ લો થઈ જતું હોય છે જયારે. કુલરમાં એટલું બધું લો નથી થતું હતું, એ પણ એસીમાં આપણે મેન્ટેન પણ કરી શકીએ છેએ એ પણ છે, અને કૂલરમાં તો એમ કે બધા માટે જે આર્થિક રીતે નબળા લોકો છે એના માટે પણ અ બરોબર છે કે બધા લોકો ખરીદી શકે એમ. જ્યારે એસી માં હા. વીજળીનો પણ વધારે ઉપયોગ થતો હોય છે એ બધું જોવા જઈએ તો મને કુલર બેસ્ટ લાગે છે.
હા એ અને જો તમે કુલર થી નાના છોકરાઓને એટલું મતલબ પ્રોબ્લેમ બી નહી થાય. એમને એવું નહી થાય કે ભાઈ શરદી થ જાય યા પછી એમનો માથ દુખવા લાગી એ મતલબ એ રહી શકે છે અ આખો દિવસ પણ એ કુલર માં રહી શકે. પણ એસીમાં એવું નહી થાય એ આખો દિવસ અગર એસી માં રહે તો પછી એ એમની તબિયત બહુ વધારે બગડી જાય છે.
બરોબર કીધું તમે
એજને.
બાકી આપડે જોઈએ તો.. અત્યારે આ એસી ને કુલર ને બધું આવ્યું છે બાકી પહેલેના લોકો જે હતા એ લોકો તો કઈ આવું બધું યુઝ નહીં કરતા હતા તો પણ સરસ રીતે તંદુરસ્ત હતા જેટલા આપણે આ ઉપકરણો બધા યુઝ... કરીએ છેએ એટલે આપણે શરીરમાં તકલીફ પડે છે અત્યારે જેમ કે જો કુલરનો યુઝ વધારે કરીએ અથવા એસી નો યુઝ વધારે કરીએ તો આપણેે હાલનું જે તાપમાન છે જો કુલર કે એસી ના હોય તો આપણે સહન કરવું અઘરું પડી જાય રોજે જે લોકો એસી કે કુલર થી ટેવાયેલા હોય ને એ લોકો ની વાત કરું છું.
હા, એ તો ત મેં સાચું જ કીધું, પેલેના લોકો જો એમ નપાય એવું મતલબ એ અફોર્ડ બી નહી કરી શકતા હતા એટલે તો એ એને બાજુ સોચતા બી નતા કે ભાઈ આપડે એસી લેવા કે કુલર લેવા એ કઈ પણ હવે જો કોઈ કોઈ વાર તો એ ટેરેસ પર ઊઘી જતા હતા પછી આપડા ઓટલા જ ઉઘી જતા હતા જ્યાં એમને ઠંડુ લાગે તા ઊઘી જતા હતા અને હવે એવું નહી આપણે એસી લેવું કોલર જ લેવ આપણે ઘરમાં ઊઘું એવો સોચતા છે હવે
રે ખર તો સાચી ઠંડક તો ટેરેસ ઘવામાં જ છે કેમ કે કુદરતી નેચરલ હવા હ ને એ શરીર માટે બેસ્ટ છે આ બધું તો આપણેે ઉપકરણ વાળું એટલે કે કૃત્રિમ રીતે દવા લઈએ એવું જ કેવાય ને વીજળી નું પણ ઉપયોગ બધી રીતે
આા તો સાચું કીધું તમને કુદરતની હવા સૌથી કુલિંગ વાળી હવા રહે છે પછી એસી રહો કે કુલર રહવો એનાથી સારી
હા જે આપડા હ શરીર માટે પણ સારી સ્વાસ્થ્ય માટે પણ સારી ને બધાને અનુકૂળ આવી શકે
એજ નહી અને એવું નહી કે ભાઈ આપણેે જો એસીમાં ઊંઘેલા હોય તો વધારે ઠંડુ લાગતું હોય તો એસી બંધ કરવું પડે ગરમ થવા લાગુ તો જ એસી ચાલુ કર કરવા પડે કુલરમાં બી એવો જ છે અગર વધારે ઠંડુ થઈ ગયું તો કુલર બી બંધ બંધ કરવું પડે ને તો કુલર ને તો કોઈ કોઈ વાર પાણી પા પતી જાય તો પાણી ભી ભર હવે ટેરેસ પર રૂમ ગેલા હોય તો એને કઈ કરવાનું કામ જ નથી હવા ચાલતી રહી એ વચવચમાં બંધ થઈ જાય એન કઈ લેવ બીજું કઈ એને મચ્છર કાટતાની જય બસ
બરોબર છે ભલે ત્યારે હવે પછી આપ આપડે વાત કરી હા હા મળીએ પછી આવજો.
હ